હ
બેન
જય શ્રી કૃષ્ણ, કેમ છો બેન?
હું પણ મજામાં છું, પણ તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે હું વિચારતી હતી કે જોને મહેંદી એ કેવી સારી કલા છે. તો મહેંદી વિશે વિચાર કરતી હતી કોઈ પણ ત્યોહાર આવે છે, હવે જો શ્રા શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો બધાને મહેંદી હેંદી લગાવવાનો કેટલો અ શોખ થાય છે તો મહેંદી એ આપણા જીવનમાં કેવી રીતે રંગ ભરે છે અને કેટલું એનું મહત્વ છે એના વિશે વાત કરવા માંગુ છું.
એકદમ સાચી વાત થઈ મહેંદી આપડી ભારતીય ગુજરાતી સંસ્કૃતિનો એક સુંદર ભાગ છે. કોઈ પણ શુભ પ્રસંગ હોય તો કોઈ જેમ કે લગ્ન તીજ તિહાર નવરાત્રી, દિવાલી ઈદ અથવા પરિવારનો આનંદનો દિવસ ત્યારે મેં હદી લગાડવાની પરંપરા ઘણો વર્ષોથી ચાલવી આવી છે.
બિલકુલ આપડે જોઈએ તો પહેલાં ના સમયથી અ પેહલાં પોતે આપે જાતે આપણા ઘરની નજીક પણ કેટલા જગ્યા અમારે તો હ પેલા મહેંદીનો એક જાળવ્યું હતો નાનાં નાનાં એમ અ નાની નાની એની પત્નીઓ હોય છે ને એ તોડીને પછી ઘરે જ પીસીને પછી મહેંદી લગાવતાં હતાં. અને બધી સખીઓ મલીને એને લગાવે તો એટલો ખુશ થઈ જાય એ લોકો અ એમને ઉત્સાહ જ અલગ હોય. પણ હવે તો મહેંદીના કોણ મળી રહે છે બહાર આપણને. અ રેડીમેન્ટ મહેંદી મળી રહે છે. અ તૈયાર કોણ મલી રહે છે એમાં પણ જુદાં-જુદાં પ્રકારનાં કલરવાળા પછી ફાસ્ટ કલર આપે એવાં. કેટલા બધા ઈન્વેન્શન થઈ ગયાં છે મંહેદીમાં પણ કેટલો બદલાવ આવી ગયો છે. એટલે આપણે જોઈએ તો
મહેંદી ફક્ત હાથની સુંદરના વધારવા માટે નથી. પણ એ પ્રેમ, ખુશી અને શુભતાની નિશાની પણ છે. જયારે કોઈ બેન કે દીકરી મહેંદી લગાડે છે. ત્યારે તેના ચહેરા પર એક અલગથી ખુશી જોવા મળે છે.
બિલકુલ. અને હવે તો આર્ટિસ્ટોએ એ મહેંદીના ડિઝાઇન આટલાં સરસ સરસ ડિઝાઈન કરવા લાગી ગયા છે કે છે શું કેવી વાત! કોઈ પણ સ્ટોરી પણ એ ડિઝાઈનમાં મૂકીને એને ડિસ્ક્રાઈબ કરવાની કળા આવી ગઈ છે લોકોમાં એટલે કહીએ તો અ બેબી શાવરની અલગથી મહેંદી, બ્રાઇડલ મહેંદી, અરેબિક મહેંદી પછી આપણે મહેંદીના પાન. પણ મને તો આજે પણ યાદ છે કે અમારા દાદી, અમારા નાની, અ મારા મમ્મી એ છે ને એક ચાંદ બનાવતા હતાં હાથ ઉપર અને અ આપણે દિયાસળાઈની ઓલી આગળની ઓલી નથી હોતી એનાથી ટપ કા ટપકા મૂકીને ને મહેંદી કરતાં હતાં અને એને એવી જે એને શું કેહેવાય ચાંદડો એવી એવું કાઈ કેહવાય નઈ? તો એ પ્રકારથી એ લોકો મહેંદી લગાવતાં હતાં પણ હવે તો એમાં પણ કેટલી બધી વેરાયટીઓ, કેટલી બધી ડિઝાઈન અને કેટલા બધા ઈનોવેશન નવાં નવીનતા આવી ગઈ છે.
એકદમ સાચું થયું મહેંદીના ઘણાં પ્રકારના ડિઝાઈન હોય છે. કોઈને સાતી ડિઝાઈન ગમે, કોઈને અરબી ડિઝાઈન ગમે. તો કોઈને રાજસ્થાની અને ગુજરાતી પારંપરિક ડિઝાઈન પસંદ હોય. પણ સુંદરતા ડિઝાઈનમાં નઈ પણ આપણા આનંદમાં હોય છે પહેલે સમસ્યા લોકો મંહેદી પણ થોડીને ઘરે જ ઉગાડતા હતાં અને પ્રાકૃતિક રીતે મહેંદી તૈયાર કરવા હતાં આજે બજારમાં તૈયાર મહેંદી કોનસ મલી જાય છે પન શક્ય હોય તો સુધી પ્રાકૃતિક મહેંદી એ છે ઉપયોગ કરવા જોઈએ.
બિલકુલ સાચી વાત કહો છો તમે, આપણે જોઈએ તો હેના અમ્મ જ્યારે અહ કોઈ છોકરી સાસરેથી અહ પિહર, પિહર થી સાસરે જાય છે ત્યારે એ હાથોમાં મહેંદી લગાવવાની રીત હોય છે. ને લગ્નમાં પણ એ બોઉ જ અહ પ્રસન્નતાથી લગાવે છે આજે પણ કેટલી બધી અહ અમ્મ લગ્ન સુુદા મહિલાઓ જયારે એમની માતા સાથે બેસ ને મેહંદી લગાવે છે તો કેટલી પ્રસન્નતા આનંદ એ એવી અનુભૂતિ થાય છે અને જયારે એ પિયર થી પાછી સ-સાસરી જાય છે ત્યારે પણ મહેંદી લગાવીને જાય છે તો એક માત્ર સૌંદર્ય નથી પણ એક એવી ભાવના છે અહ કે બૂ અહ મતલબ છોકરીઓ માટે તો બોઉ વિશેષ છે મહેંદીનું મહ ત્વ લગ્ન વ-વખતે પણ જયારે મહેંદી લગાવે છે તો એવું યા એના સૌંદર્યમાં નિખાર તો આવે છે એના સાથે સાથે એ મહેંદી અહ પણ એક અલગ જ કહાની કહે છે.
એકદમ સાચી વાત થઈ. મેહંદી લગાડવાના સમયે પરિવારના બધા સદસ્યો એકઠા થાય છે. ગીત ગવાય છે. હજી હસી મજાક થાય જે. અને ઘરમાં ઉત્સક જેવો માહોલ બની જાય છે. આ પલો જીવનભર યાદ રહે છે મેહન દી પ્રાકૃતિક હોવાને કારણે હાથને ઠંડક આપે છે. ઉનાળા દિવસોમાં ઘણા લોક કો હાથ અને પગમાં મહેંદી લગાડે છે જેથી અહ આરામ અનુભવાય છે.
બિલકુલ સચું અહ સચું કહો છો. આપડે જોઈએ તો અવે તો મહેંદી નો જયારે ફંક્શન થાય છે તો એ પણ કેવી રીત તે લગ્ન પ્રસંગે જયારે મહેંદી નો ફંક્શન હોય છે એને પણ બોઉ જ અહ સમાનથી અને બોઉ જ ખુશી થી ઉજમે છે એ લોકો અહ મહેંદી હરા કલર ના કપડા પહેરે છે પછી અહ બ્રાઇડ ને જયારે અહ દુલ્હનને જયારે મહેંદી લગાવે છે ત્યારે એને અમ્મ વચ્ચે બેસાડીને બધા પરિવારના બ ધા લોકો આવીને એને મહેંદી લગાવીને લાડ લડાવે છે. કેટલું સરસ ઉત્સવ હોય છે એ પણ. અને લગ્ન પછી પણ જોઈએ તો બેબી શાવર એની પણ અલગ મહેંદી હોય છે. અહ આપડા જે વડીલો હતા એ તો એવું કહેતા હતા કે જયારે અહ કોઈને કોઈ પ્રસ્તુતા હોય તો એને મહેંદી નહીં લગાવવું જોઈએ પરંતુ હવે એના હવે જમાનો બદલાઈ ગયો છે એને પણ એક રીત તરીકે ઉજવામાં આવે છે. અને લોકો બહુ જ ખુશીથી ત્યારે પણ અહ બે અહ બેબી શાવર માં પણ મહેંદી લગડાવે છે. તો અમારા જે વડીલો હતા એ તો અમને એવું કેહેતા હતા કે એ વક તે મેહંદી નહી લગાવવાની હોય. અહ પરંતુ હવે તો જો કહીએ તો સમ જમાનો બદલી ગયો છે. તલે મહેંદીની જે ડિઝાઇનો છે એમાં પણ આપડે એટલી કલાકારી એટલું પરફેક્શન જોવા મળ્યું છે કોઈ નિષ્ણાંત જયારે મહેંદી લગાવે છે તો એની ડિઝાઇનમાં એટલી અહ સારી અહ એડો વળાંક આપે છે એટલું પરફેક્ટ તરીકે થી કોઈ પણ ડિઝાઇન બનાવે છે કે કોઈ કહી જ નથી શકતું કે આ સ્ટીકર છે મહેંદી છે કે કોઈએ કલાકારી કરી છે. એટલું અહ એટલું આપ નવીન નવીનતા આવી ગઈ છે હિન્દી માં.
એકદમ સાચી વાત થઈ બેન. ગુજરાતમાં લગ લગ્નના પ્રસંગ પર મહેંદી. ની રસમ ખૂબ ઉત્સાહ ઉજવાય છે, આજ દિવસે વર અને વધુના પરિવારના. સદસ્યો સગા સંબંધી અને મિત્રો બધા. એકટા થાય છે, ગીત સંગીત હોય. હસી મજાક અને આનંદથી આખું વાતાવરણ ખુશાલ બની જાય છે. મંદી એ પરિવારને એકબીજાની નજીક. લાવવાનું માધ્યમ પણ છે, આજના વ્યસ્ત જીવનમાં બધાની સાથે સમય કરવાની ઓછી મળે છે, પણ આ પ્રસંગો પરિવારના સંબંધો મજબૂત બનાવો છે.
બિલકુલ અને તમને ખબર છે, મહેંદી લગાયા પછી પણ આપણે કેટલી રાખતા હતા. કે અ રાત્રે આપણેે. અ મહેંદી લગીએ એટલે હાથ આમ રાખીએ કે ના અમારે ઈ અને પછી જયારે એ સુકાઈ જાય. શક્કર નું અને લીંબુ નું પાણી. અ લગીએ પછી લોંગ નો શેક કરીએ. એનાથી પણ એવું કહે છે, કે મહેંદી ન કલર બહુ સારો આવે છે. અને એક રીત પણ એવી કહેવાની છે, કે જે અ હસબેન્ડ વધારે એને પ્રેમ કરતા હોય તો પણ. અ કહેવામાં આવે છે, કે મહેંદી નો રંગ બહુ સારો આવે છે, આ પણ એક કહેવામાં કહેવામાં આવે છે, અને બીજું. અ સવારે ઉઠી અને આપડે જયારે મહેંદી પાછી ખોરતા હોઈએ ખબર. હોઈએ ત્યારે પણ આપ. આપણે એ એના ઉપર ખોપડાનું તેલ લગીએ છીએ કે જેનાથી. એ સારો કલર આવે પણ હવે જો કેમિકલ વાળી. મહેંદી આવી ગઈ છે, માર્કેટમાં તો આપણેે. અ બહુ બછી બહુ બધી કાળજી પણ રાખવી પડે છે, કે આપણે લઈએ કોણ લઈએ તો આ બાબત. માં ખાતરી કરી લઈએ કે એ કેમિકલ યુક્ત ન હોય. એનાથી કેટલી બધી સ્કીિન પર એનર્જી થઈ એલર્જી થઈ શકે છે, અને. અમ સ્કીન પર ખાજ ખજવાળ આવી શકે છે, એટલા મા તે આપણી મહેંદી. કઈ લેવી એનો ચુનાવ કરવા પહેલા પણ આપણને બહ જ. સાવધાની રાખવી પડે છે.
એકદમ સાચું થયું મેહેંદી આપણે આપણી સંસ્કૃતિ અને પારંપારિક. યાદ આપે છે, જે વિદેશમાં રહેના ઘણા. ગુજરાતી પરિવાર જે પણ લગ્ન અને. તિહારોમાં મહેંદી રસ્મ જરૂર કરે છે જેથી તેઓ પોતાની સંસ્કૃતિનું જીવન. શકે. અજ કલ સોશલ મીડિયા કારણ નઈ નઈ ડિઝઇના. જેવા મળે છે, આ જારી વાતે છે. પણ આપણે ફેશન સાથે સાથે આપણી પરંપરાને પણ મહત્વ આપ્યું જોઈએ.
બિલકુલ ચાલો તો બીજા કશ કોઈ વિષય પર જરૂરથી ચર્ચા કરીશું. આ વિશે વાત કરીને બહુ સારું લાગ્યું છે,
જય શ્રી કૃષ્ણ.